હલો.
હલો.
હલ
હલો.
તમારું વોઈસ નથી આવતું હા હવે આયવો
હા જે શ્રી કૃષ્ણ
જૈશી કૃષ્ણ બસ મજામાં તમે કેમ છો?
બસ શાંતિ છે હ હ સંભળાય છે?
હા હા હવે આયવો પ્રોપર અવાજ હા હા.
હ હ હા હા તો આપણે આજે મોબાઈલ વિશે વાત કરીશું. એ મોબાઈલ ના સુફ ફાયદા છે શું ગેરફાયદા છે એ બધું આપણે વાત કરીશું. હવે અત્યારે અત્યારે મોબાઈલ તો આપણા બધાની નીડ જ છે. કે હવે પહેલાં જે મોબાઈલ લક્ઝરીમાં આવતું હતું કે કોઈના કોઈના પાસે જતું તો? એવું હવે રહ્યું નથી હવે તો નીડમાં જ આવે છે કે બધા પાસે અ મોબાઈલ કોઈનું હોય જ છે અને અ કોઈ અત્યારે તો કેવું છે કે કોઈના પાસે મોબાઈલ ના હોય કે કોઈ સોશિયલ મીડિયા પર ના હોય એવું કોઈ બનતું જ નથી. આપણે કોઈને બી સર્ચ કરવા હોય તો આપણે સોશિયલ મીડિયાનો થ્રુ એમને સર્ચ કરી શકીએ છીએ. અને હવે હવે મોબાઈલ નુ કેવું છે કે મોબાઈલ વગર કોઈની લાઈફ જ રહી નથી. કોઈને આપડે એમ કહીએ કે એક કલાક કે બે કલાક મોબાઈલ વગર રહો તો એ એ કોઈના થી પોસિબલ જ નથી મોબાઈલે એ આપણને એટલા બધા એડિક્ટેડ બનાવી દીધા છે. કે આપણે મોબાઈલ વગર રહી જ નથી શકતા.
સાચી વાત છે મોબાઈલ અત્યારે આપડી બેઝિક નીડ છે અત્યારે નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સુધી બધા પાસે મોબાઈલ ફોન હશે ને બધા મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા હશે.
હમ્મ એટલે એવું નથી કે મોબાઈલ ફેલ ફોનના ગેરફાયદા છે. મોબાઈલ ફોઈ ફોનના ખાસ્સા ફાયદા છે બહુ જ બધા કે મોબાઈલ ફોનથી આપણે આપણે કશે ભી જવું હોય તો આપણે એમાં મેપ નાખીને આપણે જઈ શકીએ છીએ.
પ્લસ કોઈને અ કોઈને હોસ્પિટલમાં કંઈ કામ હોય તો આપણને મેસેજ કરી શકે છે પ્લસ આપણે અ સાત સંબંદર પાર કોઈની ભી સાથે ક્યાંયથી પણ આપણે વિડીયો કોલ પર વાત કરી શકીએ છીએ એને સામે જોઈને તો એ એવા બહુ બધા ફાયદા પણ છે કે જે જે અ આપણે આપણા નાના આપણે નાના હતા ત્યારે કોઈ વિચાર્યું જ નહોતું. કે આપડે સાત સંબંદર પાર કોઈ હશે ને એની સાથે સામે બેસીને વાત કરી શકશું એમ
હા સાચી વાત હે આપડે મોબાઈલફોન પેલા વિડીયો કોલ
હ સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા આપડણે બધા જોડે રહી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ.
હા એ જ ને અત્યારે અને પછી એના એના ગેરફાયદામાં એવું છે. કે મોબાઈલ ફોન આપણને બહુ જ જાળસુ બનાવી દીધા છે કે આપણે એક વાર ફોન લઈએ. અને રીલ્સને, સોશિયલ મીડિયા ને સ્ક્રોલ કરતા હોઈએ તો આપડા કલાકોના કલાકો નીકળી જાય છે તો ખબર ભી નથી પડતી અને એના લીધે આપણે આળસુ બની જઈએ છીએ અને આપણું માઇન્ડ એમમાં જ ડાઈવર્ટ થાય છે, હલો સંભળાય છે. હલો અવાજ આવે છે. હલો મને તમારો અવાજ પ્રોપર આવે છે. મને તમારો
મને તમારું હોય છે ને નથી આવતુ થઇને આવે, હલો
અચ્છા નહીં નેટવર્ક ઇશ્યુ તો નથી, હલો
હલો હલો હલો
હલો નેટવર્ક ઈશ્યુ નથી.
હલો મને તમારો વોઈસ જ નથી આવતો, હલો હલો
હલો
એક મિનિટ
હલો
હલો હલો હા આવે છે, અવાજ
હ નાઈ તમારો અવાજ કટ કટ થઈટ કટ થઈ આવે છે.
હવે હવે આવે છે બરાબર અવાજ
હલો હલો કટ થાય હા કટ થાઈ જ હ હલો
હા હા હા ઓકે ચ